ઓમ
હેલો કેમ છો મજામાં
બસ મજામાં તમે કેમ છો
હા હું પણ મજામાં હો
શું કરતો દ
અત્યારે બધા કામ પતાવ્યા
હમ.
હવે તમે બોલો તમારે શું
શો
આજે જોઓ અત્યારે પેલેના જમાનામાં કેવું બધું હત અત્યારના જમાનામાં કેટલો ફેરફાર થઈ ગયો છે.
સાચી વાત પહેલાના પહેલાના માણસ બેિચારા કેવી જિંદગી જીતા હતા હ ના હવે એના માણસ કેવી જીવે જીવે છે.
સાચી વાત છે પેલે નામ તો અ આ એ પેલેના જમાના ના માણસો હતા. જે એનાથી પણ પેલેના આદિમાનવ આદિમાનવ ને અમ જંગલમાં જ રેતા ત નથી એ લોકો બસ ખાલી ખેત કરીને શાકભાજીને ઢોળ ઢાકર મારીને એવી રીતે. ખાતા તા ને અત્યારે આપણને કેટલું બધું સારું સારું ખાવા મળે છે.
સાચી વાત છે તોય આપણે નહીં ધરાતા પનાના માણસને એટલું બધું વિચારવા કે્યાં પડ્યું હતું ખાવાનું પીવાનું ને કપડા પહેરવાના ને ખાવાનુંને પીવાનું ને બહાર જવાનું ને ફરવાનું ને ક્યાં બિચારવાને એટલી બધો પડ હતો ને હવે તો છોકરોને આપણે રવિવાર રવિવાર બહર લેના જ્યારે બૂમા પાડતા હોય ખાવાનો બી રોજ છોકરાને અલગ અલગ જોતો હોવે. પહેલાંના માણસની જિંદગી કહીએ છોકરાને તો એ તો હસવા મળે
સાચી વાત છે પણ એ લોકો ના ભણવામાં આવે જ છે અત્યારે મારું જે બાળક છે મોટું એ અત્યારે પાંચમા ધોરણમાં ભણે છે તો એને આદિ માનવ વિશે બધું આવી જ ગયું છે એટલે એને ખબર પડે જ છે ને એ પ્રમાણેના એના અસાઇનમેન્ટ હોય છે પ્રોજેક્ટો હોય છે એટલે એ લોકો એ એટલુ બધું બનાવે છે એટલે એ લોકોને ખબર પડે છે કે આદિ માનવ કેવી રીતે પેલે જિંદગી જીવતા હતા અને અત્યારે તમે કેટલી સારી રીતે તમે જીવવો છો
સાચી વાત છે પેલા માણસ શું બિચારા શાક રોટલી ક્યા ખાતા હતાા ખાલી રોટલી નહી ભ ડુંગરીથી રોટી ખા લેતા હતાા
તો પણ એ સાચી વાત તો પણ એ લોકોને એવું લાગે એ સારું હતું ભણવાનું નથી સારું
સાાચી વાત છે
એ લોકોને ભણવાનું એટલું બધું જોર આવે છે કે તો એમ કે છે કે ના એના કરતા આદિમાનવ વાળી જિંદગી સારી હતી આ ક્યાથી ભણવાનું આવી
હાચી વાત હ પહેલાં માણસ મે બહુ મીઠાસ બી થ ઓ બહુ સારી ત તરીકો બોલવાનું બેઠવાનું રેવાનું આપણે ગમે તે એક દુસરાના ઘેર બેસીને આપણે જીમ જમતા હતા હવે તો એક દુસરા ના જોડે વાત નહીં કરે ને
હ સાચી વાત છે
સાાચી વાત કે નહીં
હા પેલેના જમાનામાં શું થાય પેલે જેવો દિવાળી નો તહેવાર આવ્યો હોય એટલે સવારે બધાથી બધા સવારે વહેલા વહેલા ત્યાર થઈ ને બધા ના ઘરે અત્યાર તો દસ વાગ્યા સુધી કોઈ ઉઠતા જ નથી પછી બધા ના ઘરે જાય ન તો પેલે તો સવારે તો સાત વાગે એટલે બધા રામ રામ કરવા માટે આવી જાય કે રામ રામ કેમ છો મજામાં ને મીઠાઈ નેવું ખવડાવીએ
તે દિવાળી સ તીન વાગે ઉઠેને ઝાડુવાડું કાઢ લક્ષ્મી આમ ઝાડુ ની પૂજા કરે ને ખાકરો ખડલાયને બધા નવા વર્ષને એક દુસરાના ઘેર જતા વેલા ને શું કરતા હતા એક દુસરા મૂળને મૂળ ના મીઠાઈ ડાલતા હવે તો પૈસા પૈસા સવા વાચ જ ને એ જમાનામાં તો હવે
હા પૈસા જ આપવાના એ દસ વીસ રૂપિયા તો કઈ લાગતું જ નથી એને વધારે જ આપડે આપવા પડે ત્યારે સો રૂપિયા થી બસો રૂપિયા ની આ બસો રૂ ની સરકારે એટલે જ નોટ કાઢી આપવા માટે
પહેલા તો આપણે દસ રૂપિયાની ભી વેલુથી કે હા પાપા દસ રૂપિયા આપ્યા આપણે ના હવે તો આપને સો રૂપિયા પાંચસો રૂપિયા આપો ને તો કોઈ વેલ્યુ નહીં છોકરોને
સાચી વાત ને પેલે થી ને અત્યારે ઘણો ફરક પડી ગયો છે
સાચી વાત છે પેલાના માણસ બહુ સારા હતા આવે હવે પેલા ની આપણે વાત કરી હોને પેલા જેવા આપણે કીધું હોય ને તો આપણ છોકરોને કીધુને ગમતુંય જ નહી ને કે ના ના મમ્મી એવું હતું પેલા પેલા પેલા છોકરા અવેર ના જમાના છોકરા શું દૂધ ને એવું પીતા હોય બોન મીટાને આપણે ક્યાં પહેલાં દૂધ પડ્યું હતું પીવા માટે
તો કઈ જ નહી બસ આ પેલે તો કેવું હતું ઘર એટલા કાચા ઘર હતા એમાં ઠીકરા વાળું મકાન હોય અને લીપણ કરી કરીને રેતા તા અત તો લીપાણ વાળા ઘરમાં જો કદાચ જૂના જેવા એક ઘરમાં અમે વચ્ચે અમ વરસ પેલા ગયા ત ત્યારે માર બાળક એવું જ બોલતો હતો મારો છોકરો કે કેટલી ગંદી વાસ આવે છે લીપણ વાળું સાવ રાજસ્થાનમાં એક મકાન હતું ઓળખીતા ન તો ત્યાં ગયા તમ કે કેટલી ગંદી વાસ આવે છે એટલે એ લોકોને હવે ટાઈપ નું એ લોકોને ફાવતું જ નથી
હાચી વાત
ને હજી જુના જમાના જેવું હજી કેટલા બધા જીવન જીવે જ છે ત્યારે હું બધું એને કે જો બેટા જો કેવું કેવું હોય છે અત્યારે અમે વચ્ચે હમડે ગયા તા ત્યારે પણ નાના નાના બાળકો છે ને ખજૂર વીણી વણીને રસ્તા પર વેચતા હતા એના જેવડા છોકરા દસ વર્ષ ના જો તારા જેવડા છોકરાને તું મોબાઈલ લઈને બેઠો છો
સાચી વાત સાચી વાત હૈ
એટલે પેલામાં અત્યમાં ઘણો ફરક આવી ગયો છે પેલાના માણસો બધા પરિવાર સાથે રહેતો હતો અત્યારે બ ધા મા-બાપ ને રાખવા નથી માંગતા એકલા જ રેવા માંગે છે
મેં અભી ભી મા બાપ આપને ભી વર્ધા આશનમાં કાઢી દે
સાચી વાત છે અને એક એકલું જ જીવન જીવવું ગમે છે પૈસા કમાય ને ફરવા જવું બસ બીજું કઈ કશું ગમતું જ નથી
લગન કરે એને પહેલાથી જ કહી દે ને મેં કે એને જોડે હંગાતીને રેવાની મેં તારા સાથે બોમ્બે ચાલવાનું તારા હાથે રહેવાની જોડે એવું જ કહે પહેલાંથીશ
હા સાચી વાત છે એવું જ છે અત્યારે પેલેથી અત્યારે છોકરા છોકરીનું કરવું એટલું મુશ્કેલ થઈ ગયું છે ને કે ત્રીસ ત્રીસ વર્ષે તો મેરેજ કરે છે લગ્ન કરે છે
સાચી વાત છે ને બધું જોઈને કરે તને જો પહેલા જોવે છે ફરવા જાય છે બધી વાત કરે છે એક દુસરો મળે છે ને પેલા જમાનામાંમ ક્યા બિચારા મળતા હતા અમે ગા
પલા અમારા જમાનામાં જ નહોતું થતું
વાત કરીને આવ તો આ પાકી પાકી થઈ ગઈ હતી
અરે આમ જોવા આવેને ડાયરેક્ટ જ ગમી ગયું છે મા બાપ ને ગમે એટલે કરી ના
હા છોકરા છોકરીનેતાડતા ને છોકરા છોકરીને જો મા બાપ કર્યું
ફલાણું ઢીકણું કેટલું બધું કરે છે મેરે લગ્ન કરવા માટે પણ કેટલા ખર્ચા કરે છે છોકરાઓ સમજતા જ નથી ભલે મા બાપ પાછળ અ કરજ ભર્યા રાખે
સાાચી સાાચી વાત છે આ તમારી એના માટે તો આપણો ખર્ચો બી વધી જાય ને હવે છોકરા બધા એવું કરતા તા હોય તો પજે
સાચી વાત છે એટલા ખર્ચા ન કરવા જેવા આપડે જેમ બને એમ ખર્ચાનું અ ખર્ચા બચાવવા જોઈએ આપણે
સાાચી વાત છે ત જમાના પ બેચારા કે લગન
. તે આપડણે થોડુંક સમજાવું પડે કે સાથે આપણેે આપણા સાસુ સસરા ને સરખી રીતે રાખીએ તો એ આપણું બાળક એ જોશે તો આપણને વાંધો નહીં આવે નતર અત્યારના છોકરા તો કેવું અત્યારના છોક રા શું આ મારી મારી જે મારા પ્રમાણમાં જે બધા છે એ જ ખુદ જ નથી એવી રીતે ર રહેતા એકલા એકલા જ રહેશે કે મેમાં હું મારા મા બાપ ને મૂકીને આવી છ તો તું તારા મા બાપ ને કેમ નથી મૂકતો પણ એ એ આપણો સામાજિક રીતે એ બધું છે જ નહી આ પેલેથી એવું બા ભલે તારા એ બા આ પેલે થી બધું બનાવેલું છે કે? લગ્ન સ્ત્રીએ ત્યાં જવાનું તો આ બધું એમનામ ન બનાવ્યું હોય બધું પરિવારનું ને આ બધું એ કઈક જોઈ વિચારીને જ આપણા પૂર્વજો એ બનાવ્યું હોય છે.
હાચી વાત છે. એવું છે. અમે જ પેલાનો જમાનો છે એક અલગ તો ને હવેનો માણસ બધા એમ ફેસિલિટીવાલા થઈ કે જેમ પૈસું વ વધી ગયુ ને જેમ ફ વધારે ફેસિલિટી વળી ગઈની જેમ માણસને માણસને ભાવ આઈ ગયો. એવું પેલા માણસને એટલું બધું બલક અથવા ગમે તે પૈસો ઓછું તો બગી એક દુસરાને માણસને જોઈને ખુશ થાતા. ગમે તે માણસ મળતા ને ત હાચી વાતે
હા સાચી વાત છે. એટલે જેમ પેલે તો કેવું હતું કે એક સાથે પચાસ પચાસ એક ઘરમાં રેતા તા. એક સાથે બધા સુઈ જતા. તા અત્યારે એવું નથી અત્ અત્યારે બધાએ અલગ-અલગ જ રેવાનું હોય અલગ - અલગ રૂમ જોઈએ, અલગ-અલગ ફરવા જાય તો પણ એક-એક રૂમ અલગ - અલગ જોઈએ. એવું નહીં કે ચલો આપડે ખર્ચા ઓછા કરીને એક સાથે રૂમમાં ઘુસી જઈએ. એવું બધું કરતા જ નથી અત્યારે કોઈ કોઈને પણ કોમ્પ્રોમાઈઝ કરવું જ નથી ગમતુ, ને પેલે એવું હતું કે છે ને અ છોકરીઓ મેરેજ કરીને આવે ને એટલે થોડુંક એ જતું કરે થોડુંક આપણે જતું કરે ને એવી રીતે કરે અત્યારે કોઈને જતું જ નથી કરવું.
હાચી વાત હે.
અત્યારે તો સાસુ સસરાએ સામે એવા થઈ ગયા છે ને વ વવો પણ એવી થઈ ગઈ છે ને દીકરા ખુદ જ એના મા બાપ ને સાચવવા નથી માંગતા એવા તો દીકરા થઈ ગયા છે.
હાચી વાત તમારી.
જેમ બને એમ સારું શિક્ષણ આપવું જોઈએ, શિક્ષિત અ આપડે આપણા બાળકોને શી ક્ષિત બનાવીએ પણ સામે સારા સંસ્કાર એ આપવા જરૂરી છે. આપણેે એની પાછળ આટલા ખર્ચા કરીએ પણ એને પણ સમજ પડવી જોઈએ કે આગ મારા મમ્મી પપ્પાએ મારા માટે કેટલું બધું બલિદાન આપ્યું સે.
હાચી વાતે તમારી. આપે જો જેવો આપણે સોકરાને શીખવાડીએ ને જેવો આપણા સોકરા કા આપણે ત્યાં સાસુ- સસુરા હાથે જેવું કરશે કરે ને તો આપણા સોકરા જોશે ને તો જે ભી આપણા છોકરા ભી કરશે એવું.
હા સાચું જ છે. પછી એવું છે મમ્મી તું તમે પણ તો આવું કરતા તા.
હાચી વાતે.
એવું જ કે એટલે આપડે સારી રીતે જ રહીએ ને તો આપડા છોકરા પણ સારી રીતે આગળ જતા રેય, એના છોકરા પણ સારી રીત તે એને શિક્ષણ આપે.
હાચી વાતે. એવું બધું આપડે સોકરા આપણે જો તા હોય ને તો બધું એના દિમાગમાં હોય સે ભરેલો હોય ને તો એ સોકરા બી સારું કરે એવું.
હમ સાચી વાત છે.
હાચી વાત હે કે નઈ?
તો
એના માટે પેલાના જમાનામે ને હવે જમાનામાં બહુ ફરક છે. આમ પહેલાની જિંદગી સારી થી. ને મજા ભી આવતી તી એકબીજા હાથે રહેેવાની, ને ખાનપીન બી ખાનપીન બી આપણા માટે બહુ સારું તું. હવે તો બધું કેમિ કલ ને બધું બધું હર સિનમાં મિલાવટ આવે
છોકરાઓ પીઝા, બર્ગરને એવું જ ખાવું હોય છે.
હાચી હોય એના બારામાં સોકરાને ચાલતું જ નહીં ને.
તો આપડે ઘરે બનાવી દઈએ તો કે ટેસ્ટ એવો નથી આવતો ટેસ્ટ ને નકૃત્ય મેંદા ની વસ્તુ ખાઈ ખાઈને પેટ બગાડવાનું
ચલો હવે મને મજા આઈ તમારી સાથે વાત કરવાની, ગમ્યું પણ છે શીખવા બી મળ્યું છે.